હલો
હલો
કેમ છો બેન
હા મજામાં
અ તમને મારી અવાજ આવે છે
હા બેન આવે છે
હા. આજે હું તમારા સાથે સ્વચ્છતા વિશે વાત તો કરવા માગુ છું. તમારી પાસે ટાઈમ છે?
હા બેન ટાઈમ છે કરી શકો.
સારું તમને તો ખબર જ હશે કે.. આપણા માટે સ્વછતા ખૂબ જ મહત્વનું છે. અને... સ્વરછતા આપણને ખુબ જ કાળજી રૂકવી જોઈએ તેના ઉપર.... ને બધી જ જગ્યાએ સ્વચ્છતા રાખવી જોઈએ. સ્વરછતા છે ને એ આપણા જીવનો છે ને ખૂબજ મહત્વનો ભાગ છે. અને સ્વચ્છતા એટલે પોતાના શરીર.... અને પછી ઘર શાળા અને આસપાસ ના વાતાવરણને સાફ રાખવુ... રાખવું જોઈ પછી શાળા પછી સ્વચ્છતા છે ને આપણા સાર... અને સમસ્યા અને પછી સુખી જીવન અને સુંદર સમાજની ઓળખ છે. તમને તો ખબર જ હશે કે શરીર ની આપણને ખુબ જ કાળજી રાખવી જોઈએ સ્વચ્છતા આપણા... પર ખુબ જ ધ્યાન રાખવો જોઈએ... અને ઘરમાં શાળામાં કઈ બી જગ્યાઓ એ સ્વચ્છતા હંમેશા જરૂરી હોય છે. અને સ્વચ્છતા છે ને પ્રભુતા છે આપણા માટે... અને સ્વચ્છતા અ સ્વચ્છ રહેવાથી અનેક... પ્રકારના રોગો પણ ના થાય એટલે સ્વચ્છતા ખૂબ જ જરૂરી છે. ગંદકી કારણે પછી અ મચ્છર માખી... અને જીવાણીઓ ફેલાય છે જે પેલારિયાન પછી.... ડેનોયો અને અનિયર પછી ચેપી રોગો પણ થાય છે. તેના કારણે આપણને ખુબજ રોગો થાય છે સ્વસ્થ વાતાવરણ.... વાતાવરણમાં રહેતા શરીર સ્વસ્થ રહે છે. અને પછી મન.... પણ પ્રશંત રહે છે. તમને તો ખબર જ હશે કે... કે આપણે તો રોજ સ્નાન કરવું જોઈએ. અને દાંત સાફ કરવા જોઈએ પોતાનો ખુબ જ ખ્યાલ રાખવો જોઈએ અને ક.... કપડા પણ સાફ પહેરવું જોઈએ. અને જમતા પહેલા હાથ ધોવું જ જોઈએ કારણ કે હાથમાં બહુ જ કીટાણુ હોય છે. અને હાથ ધોવા પછી જ જમવાનું હોય છે. અને આપણને કચરો હંમેશા કચરા પેટીમાં જ નાખવો જોઈએ. ગમે તે જગ્યાએ રાસ્તા પર ક્યાંય ફેકવું ન જોઈએ. અને પ્લાસ્ટિક નો ઓછો ઉપયોગ કરવો જોઈએ. અને પ્લાસ્ટિક જ્યાં ગમેતે જગ્યા.... ક્યા ન સડગાવવું જોઈએ અને પછી ગમે તે જગ્યાએ ન ફેંકવું જોઈએ. અને સ્વસ્થ... તા માટે વૃક્ષો વાવવા જોઈએ વૃક્ષ સ્વચ્છતા માટે ખુબ જ મહત્વનું છે. પછી એ નથી કે ભારતનો પછી સરકારના ઉપર જ સ્વ... સ્વચ્છતા મુકવાનું છે બધા જ નાગરિકોની ફરજો છે કે સ્વચ્છ... તા રાખવું જોઈએ. પછી રો સ્વચ્છતા નો એક દિવસ પણ આવે છે. અને ગાંધીજીની જન્મ જયંતિ ના પછી અવસરે સ્વચ્છ... ભારત અભિયાન શરૂ કર્યું હતું. અને અભિયાન નો હેતુ અ પછી સમ... દેશના સ્વસ્થ બનાવવાનો ખુલ્લોમાં.... શોષ કરવાની પ્રાર્થના અને દૂર કરવાની છે ને અનેક લોકોનું... સ્વચ્છતા અંગ જાગૃત કરવાનો છે. સ્વસ્તા માત્ર અ પછી સરકારની જવાબદારી નથી પરં તુ બધા જ નાગરિકોની ફર છે. જો આપણેે અ સૌ મળીને છે ને, સ્વસ્તા જણાવવો છો. અને તો આપણા દેશને સ્વસ્થ સંન-અ-સંદુર પછી પ્રગતિસીલ બનાવસે, તેથી આપડણે સૌએ ને છે ને સ્વચ્છતા જ રાખવુ જોઈએ. હું સ્વચ્છતા છે ને, મને તો સ્વચ્છતા ખુબ જ સારુ લાગે છે ને, મને ખુબ જ સરસ રીતે સ્વસ્ તા પોતા માટેને પછી ઘેરવાને, શાળામાં રાખું છું અને મારા ઘરના આસપાસનું વાતાવરણ સ્વસ્થ રા ખીસ અને હું પણ છે ને, બધા જ જગ્યાએ સ્વચ્છતા જ મૂકું છું. તમે પણ બધા જ બધાજની જવાબદારી સે કે ઘેયમા સફાઈ હોવી જોઈએ. કીટાણુ ન હોવી જોઈએ, ડેટ્રોલ થી પોયછા લગાવું જોઈએ. કારણ કે તે સ્વસ્થ રેશે તો, આપણને કોઈ પણ રોગ કો ન ઠસે અને આપણે બીમાર ના પડીસું, ને હોસ્પિટલ જવાની નોબત ના આવસે. અને સ્વછતા ખુબ જ મેહત્વનું છે બેન, તમે કઈક કેવા માંગો છો બેન?
હા બેન, તમે જે કીધુ તે ખુબ જ સારુ કીધુ ને સાચું કીધુ. કે સ્વચ્છતા સ્વચ્છતા જા રેય ત્યાં પ્રભુત્વ છે. આ સૂત્ર બરાબર છે ને, આ સૂત્ર ગાંધીજી એ આપ્યું અતિય. આપ્યું હતું. તેઓ સ્વસ્તાને ખુબ જ મહત્વ આપતા હતા. તેઓ સ્વસતા હસે, ત્યાં તંદુરસ્તી અસે. આપણા જીવનમાં સ્વસતા નું ખુબ મહત્વ છે. જે આપણા જીવનને નિરોગી બનાવવામાં, ખુબ મહત્વનો ભાગ ભજવે છે. આરોગ્યની જાળવણી માટે આપડણે આજુબાજુ સ્વસતા જાળવવી જોઈએ, ખુબ જ જરૂરી છે. માત્ર ઘર અને જેમ તમે કીધું ને માત્ર ઘર ને પરરરંતુ માત્ર ઘર અને આંગળું જ નથી. પરંતુ, દરેક સ્ઠળ પણ સ્વસતા જાળવવી એ આપણી નૈતિક ફરજ છે. આપડું ઘર, આપણું ફળિયું, સોસાય ટી, ગામ, શહેર સ્વચ્છ હોય, તો આપણે નિરોગી રહીએ છીએ. એટલા માટે જ સરકારે પણ ને આપડણા જે મહાન પુરુષો છે, તે પન આપડા માટે એક સંદેશ આપી ગેલા સે. કે, જ્યા સ્વચ્છતા ત્યાં સુુંદરતા. જ્યાં સ્વચ્છતા ત્યાં પવિત્રત તા, જ્યાં સ્વચ્છતા ત્યાં દિવ્યતા. એટલે જ્વસતા હોય, ત્યાં પ્રભુનો વાસ હોય છે. એવું માનવામાં આવે છે, ગાંધીજી એ પણ સમજાઈને પ્રાર્થના ન આપતા. અ પ્રાથમિકતા આપતા હતા, સ્વચ્છતાને જ પ્રાથમિક આપતા હતા. આશ્રમવાસીઓને સ્વસતાનું મહત્ત્વ સમજાવતા હતા, અને બધા સમૂહમાં સફાઈ કરતા હતા. આપણા દેશમાં ગંદકીનું પ્રમાણ ખુબ જ વધી રહ્યું છે. આપણા લોકો એ તેને અટકાવવું જોઈએ લોકો ગમે ત્યાં થૂકે છે, ગમે ત્યાં કચયો નાખતા હોય છે. અને જાહેર સ્ઠય પર ગંદગી ફેલાવતા હોય છે. જેના લીધે અનેક રોગો ફેલાતા હોય છે. માખી, મચ્છર અને મલેરિયા જેવું ડેન્ગુ જેવા રોગો ફાટી નીકળે છે. તે માટે આપણે સ્વચ્છતાનું ખુબ જ અ શાંતિથી પૂર્વક બધાનો ફેલાવો કરવો જોઈએ. ને સ્વચ્છતા છે ને આપડા ઘર આંગણેે જ ના ઘર આંગણેે તો હોય જ પણ આપણને નાનપણ થી જ આપણા છોકરાઓને નાનપણથી જ ચડાવવું જોઈએ કે ગચ કચરો ખાઈને ચોકલેટ કે વેફર કે વસ્તુઓ ખાઈને એને કચરો ને કચરા પેટીમાં નાખવુ. ગમે ત્યાં બેસેલા હોય, ઘેરમાં હોય તા ના ફેંકો સ્વચ્છતાની શરૂઆત ઘેરમાંથી જ થાય છે. નાનપણથી ટેળવાય છોકરા લોકોને ત્યાં સ્વચ્છ સ્વચ્છતા જળવાય છે. છોકરાઓને આપણે નાનપણથી શીખવીએ સફાઈમાં રહો. કોઈ ભી નાના છોકરાઓને આજુબાજુમાં એ લોકો ને જો આપણે નાનપણથી સફાઈમાં રાખીએ ને તો એ લોકો નિરોગી રહે છે અ એ લોકોના નાના છોકરાઓ છે એના હંમેશા શરદી રહે છે. એને શરદી માટેની દવાઓ કરાવો, અજવાણ વગેરેની ધૂની અપાવો. એ લોકોનું નાક સાફ રાખો. એ લોકોના હાથ વારંવાર ગળીએ. કઈ ખાવા જાય ના ઘેરમાંથી સ્વચ્છતાનું અભિયાન શરૂ કરાવવું જોઈએ પછી એ દેશમાં પ્રખ્યાત થાય છે. નાનપણથી છોકરાઓને આપણાને આપણા આજુબાજુના ભી ને આપણેે ભી ને મોસ્ટઓફલી હમણાં સ્કૂલમાં પણ સ્વચ્છતા વિશે આવું બધું જ ચાલતું છે કે જમવા પેલા જઈને પેલા હાથ ધોવું, જમતા પેહલા પેહલા સૌથી પ્રથમ હાથ ધોવા જોઈએ ને જમ્યા પછી પણ હાથ ધોવા જોઈએ. પહેલાના છોકરાઓ અ ચાલતું એવું કે ગમે તે હા કપડાં પહેરેલા હોય. એના વડે જ બધા હાથ લૂછી લેતા હતા એવું હમણાં ના ચલે કેમ કે પછી જે કપડા પર એવો હાથ ખાવાના પોચ લૂછી લેતા હતા એ કપડાઓ ઉપર ગંદગી લાગી જતી હતી પછી એ કપડા ઉપર માખી મચ્છર બેસતા હતા. જેના લીધે જ પહેલાના છોકરાઓ વધારે રોગી બનતા હતા. પરંતુ હમણાં એવું નથી. હમણાં સર કારે ખુબ જ સારું કર્યું છે સ્વચસ્છતા વિશે અભિયાન કાઢીને અ સ્કૂલોમાં, નાના નલા સ્કૂલોમાં, સરકારીઓમાં ને પ્રાઈવેટોમાં, ને કોલેજોમા, ને મોટી મોટી સંસ્થાઓમાં પણ નગરપાલિકા જેવા વિસ્તારોમાં પણ સ્વસ્થા વિશે ખુબ જ બધાને માન આપતા છે. અ સ્વચ્ છોકરાઓને આપડણે હાથ ધોવા શેખવા જે તમને કીધી ને મેં કે જમ્યા પછી નાના છોકરાઓને હાથ ધોવાનું શીખવવાનું પછી કઈ ખાતા પેલા તે વસ્તુને ધોવાનું, ધોઈને ખાવાની તરત તરત જ બજારથી આવીને એ વસ્તુને ના ખાઈ લેવાની. કેમ કે જે વસ્તુ છે ને એ ગમે તા જગ્યાએ આ બજાર માં વેચતાતી હોય ત્યાં નાના મોટા મચ્છરો, જીવજંતુઓ એ વસ્તુ પર ચોટી જાય છે તો છોકરાઓ વસ્તુ ને ખાય ને તો એ લોકોના રોગચાળો ફેલાય છે. એટલા માટે વસ્તુ જે આવે ને બહાર થી સૌપ્રથમ એને ધોઈને ખાવાનું. આપણા હાથ ધોવાના એ વસ્તુને ધોઈવાની ને પછી ખાવતા ફલ ફ્રૂટ હોય કે શાકભાજી હોય ગ એ વસ્તુઓ તે આપણને સ્વસ્થ જીવન માટે જરૂરી છે. ને આપડે એમાં જ ખાઈ જઈએ એને તો એમાં જંતુઓ ફેલાય. પછી એ જંતુઓ આપણા પેટમાં જાય છે. જેથી પણ આપણે કે બાળકો બધા નિરોગી બને છે. ને આ તો રહી ઘેર ની વાત. ઘેર માં તો મોસ્ટ ઓફલી બધા સ્વચ્છ રાખે. ને સ્વચ્છતા છે ને આપણા શેરીઓ, આપણા ઘરોથી સ્ટાર્ટ થાય છે. ઘરો આપણી શેરીઓ, આપણા ફળિયાઓ, આપણા મોહલ્લાઓ, ને પછી આ દેશ લગીને બધું સ્વચ્છ રહેવું જોઈએ. આજે સ્થળે સ્થળે આજે કચરા પેટીઓ મુૂકવામાં આવી છે. સાર્વનિક જગ્યાઓમાં. પેલા એના લોકો ગમે ત્યાં જ કચરો ફેંકી દેતા હતા. જેના લીધે કચરો સડતો તો, પ્લાસ્ટિકો સડતો. ને ખાવાની વસ્તુઓ બધો સડીને ત્યાં જીવ જંતુ ફેલાતા હતા. એ જીવ જંતુઓ. પછી એ મચ્છરાઓ, આપણને જ, આપણા બાળકો, બાળકોને આપણને જ કરતા હતા. જેનાથી એ જેનાથી ડેન્ગુ, મલેરિયા. એવા જેવા ભયાનક રોગો જેવા થતા હતા. આજે ઓછા પ્રમાણમાં આ રોગો છે. કેમ કે? સ્વસ્થતા જા, સ્વચ્છતાના વિશે બધા થઈ છે. એ સાર્વજનિક જગ્યાઓમાં મોટી મોટી સરકારે. કચરા પેટીઓ મૂકી દીધેલી છે. જેથી પોતે પબ્લિક એ, આજુબાજુ ના લોકો આવીને કચરો, કચરા. પેટીમાં નાખે છે ને પછી. આપણા મોહલ્લાઓ, આપણે ગમે ત્યાં કચરો નાખતા હતા. સરકારે સારી વ્યવસ્થા કરી સ્વચ્છતા વિશે. કે આમાં દરેક દિવસે. કચરા નોં ટ્રેક્ટર પણ આવે છે. શેરીએ, શેરીએ, મોહલ્લા, મોહલ્લામાં. કરે છે જેથી પોતાનો કચરો ગંદો કચરો બધો. એ ટ્રેક્ટર માં નાખવું. એટલી સુવિધાઓ આજે. સરકારે શરૂ કરી મૂકેલી છે કે. પબ્લિક ગમે ત્યાં કચરો ના નાખે. ટેક્ટર આવે, ટ્રેક્ટર માં નાખો. ગમે ગમે. તે જગ્યાએ કચરાપેટી મૂકેલી છે, એમાં નાખો. એ આપડે બધું. સરકાર નું સહકાર આપવો જોઈએ ને પછી સાર્વજનિક જગ્યાઓમાં થૂકવું ના જોઈએ ને આજે સારું છે. સરકારે જાગૃત થવા માટે સ્વચ્છતાના જાગૃત થવા માટે સાર્વજનિક જગ્યાઓમાં જેમ કે રેલવે સ્ટેશને અને બસ ડેપોમાં રેલવે રેલવે સ્ટેશન જાહેર સ્થળોમાં તદ ચોખ્ખું લખી મૂક્યું છે જ્યાં થૂકવું, લોકો થૂકે તે લોકોને સો રૂપિયા, કે પાંચસો રૂપિયા, કે હજાર રૂપિયા દંડનીય છે એ સારું કર્યું આ બી સ્વચ્છતા નું એક મુખ્ય કારણ છે કે સ્વચ્છતા અટકાવવા માટે લોકો આ દંડ મુૂકેલું છે. એટલા માટે લોકો એનાથી બી ગભરાય છે. અને ઓછો સ્વચ્છતા સ્વચ્છતા ને જાળવવી રાખવી રાખે છે. એટલા માટે દરેક દરેક પ્રજા એ સરકાર ને સહકાર આપવો જોઈએ. અ સ્વચ્છતાના વિષે કેટલીક રેલીઓ પણ નીકળે છે. એ રેલી માં આપણે પણ સહકાર જોઈએ. ને આપણા નાના નાના છોકરાઓને એ વિષે ખૂબ જ ધ્યાન અપાવું જોઈએ ને, સ્વચ્છતા વિશે આપડે નિયમ કરવો જોઈએ કે